મંચુરિયન બનાવીશું અમે મોન્સૂમ છે ને એની માટે.
તો આવી રીતે પડીએ તો પછ વળગણ આવી જાય એમ.
હા એટલે કોક જગ્યા એવી હોય ને જો આપડો જીવ પુકારતી હોય.
હમ
તો એ ના સારી કહેવાય એના માટે છે ને ત્યાં વાળી અને મૂકવું પડે
હમ
હા લીંબુ છે નારિયલ છે એવું કઈક ચાર રસ પડીએ ને એ ના સારું કય કોકને પૂછે એટલે તાવ બાવ આવતો હોય તો ના સારું. કેવાય એમ.
હમ તમે બઉ કામ કર રાખી આરામ ના કરીતા હો તો પણછ. તબિયત બગડે ને
હા તો તો બગડી જાય તો તો ભ ભલાની બગડી આપડે બી નહી. એક બે દિવસ ઘરનું બી વધારે કરીએ તો મારા તો બઉ ત્રીસ કોલ ફતી બી ગયા.
હા
લાલ લોધી. લાલચ વગ કઈ ના કરે.
બહ સરસ ક આ વત્ છે.
હા એના અંદર લાલચ હોય ને. અને તસ જઈ તો પ ખિચડી કાઢ તો. ના નથી આવતું
એવું
હ એટલે બે આમ ઠંડુ વાતાવરણ ઠંડુ થયું છે.
હમ અમારે એ બફારો બઉુ લાગે છે.
હમ અમે કાલે પનીર વાળા ઘટા બના્યા છ હવે કદાચ પજે એક શાક બને છે. હા અંદર પનીર ભર્યું હતું
એટલે ગટા ની અંદર પનીર કઈ રીતે
પેલા રોટલી ના જેમ વણી લેવાનો લોટ બાંધી પછી પનીર ખીને ભરી ને પછી બાફી લેવાના પી ગટા વગારીએ ને એવી રીતે જ વગારવાનું હા
હવે પલા બેસન નો લોટ બાંધી દેવાનો એમ
હા બેસનનો લોટ બાંધી અને રોટલીમાં જેમ ગરવાનું રોટલી બનાવી દેવાની આખી બેસન ના લોટની
હમ.
પછી રોટલી બનાવી ને અંદર પનીર નાખવાનું છે.
તો આ રેસીપી તમને કોને કીધી?
સાસુ અમ્માને
તો તમારે સાસુમાંને આવી અલગ અલગ રેસીપીસ આવડે એમ
એટલે અમારા સાસુમાં શું ઈન્સ્ટાગ્રામ જોવા ને તો ઇન્સ્ટાગ્રામ માં આવતી હોય ને
તમારી સાસુ માં ઇન્સ્ટાગ્રામ વાપરા
સ પટલા
એટલે મને સાસુમાર ખબર જ ત્યાં પ્યું છે.
હા ખબર અમારા ઘરે આવજો તમે નોકરી ના મળે તો હમ આઈ જા આખો દાડો રહીયો.
બોલ કલે હ તું વેલી આઈ જાઉ પછ એ તો મારી નોકરી ચાલુ થાય ને તો પ્રોવેશન પીરિયડ હોય ને તો રજા રાખે ને આપડે તો કપાય પૈસા એટલે
પણ તમારે તમારે સારું પે ગવર્મેન્ટ રજાઓને બા ને પીએફ નું તો તમે ના પાડતા જ નહી હો
ના ના પીએફ ન ના નથી અને સેટરડે હાફ ડે હશે તો એક કામ કરીશ ત્યાંથી
મેડિકલ નું બી સારું કોઈ એવો છોકરો મળે અહીંયા નોકરી કરીએ ને થોલ્ટટે. પેલો ડીસા ડીગ પછ ને એ લોકો ના થલતેજ જ ઘર છે.
હમ.
હા હમ તો તમારે નિયરબાય પડશે હ.
જોઈએ હું એમ કેતી ત કે હું પછી છેલ જવાડી મેટ્રો સ ને સિટીમાં આવી શકીશ એક દિવસ સેટરડે વહેલા. છૂટી જઈશ તો ત્યાં આઈ જઈશ સીટીએમ મળવા એવું ભી કરે ને.
હા કર એક રાત રેવા બી આવી શકો તમે એમ તો વાંધો નહી.
હો આ જઈશ પણ આ સારું ને સા હફ હો તો થાય. તો બોલા.
રહેવા બી હવા અમારા ઘરે ચાલ.
હમ આવું તમાર ઘર કાના પણ એચુલી અત્યારે કેવું થોડો હાથ તંગ છે અત્યારે પૈસા નથી. જયારે પૈસા હતા ત્યારે ટાઈમ ન હ ટાઈમ છે તો પૈસા
એ તો એવું જ હોય બાકા એટલે છે ને એ જિંદગી હંમેશા જલસાથી જીવવાની. હ હમ.
થોડા પૈસા આવશે ને પછી આવીઈશ સેટરડે જઈશ હાફ ડે માં જઈશ. બોલો તમાં
બોલો હ. લોકેશન નહી બોલવાનું તો પણ તમે લોકેશન બોલ બોલ કરો તમે નહતામ
હ સારી હ સારી સારી સારી.
અન તને બી કહેજો મારી બેન કરાવશે ફોન કરાવ પૂરા એને બિચારી મારા દસ દસ પાંચ સાત જેવા કરાયા.
એવું.
હમ.
હા તો કરાવજ પણ હને કામ એને શું સોરી એને શું હોય રાતે થાકી બહુ જાય.
હમમ.
એ મને એક કહે કે રાતો બોલવાની હાલત માં નહી હોતી.
હવે એને ખબર પડશે કે કેવી રીતે કામ થાય. અઢાર હજાર ગણે છે ને બેઠા.
હમ.
હ હમ
ના ના એ તો આમ કર છે થોડું ગણ
હમ.
કા તો સાચચું તો અમારી સપોર્ટ ટીમ કર્યો ના આઠ સાત હજાર.
સાત હજાર શું આવી હશે રિયા.
એટલે એને છે ને એસસીઓ નું કામ આવડે એસસીઓ ન આવડત હોય ને તો આપણી પગાર પંદર વીસ હજાર તો પડવી જ જોઈએ પણ એ ગાડી બાર. હજાર છોડી નં સાત હજાર માઇ. તો સર ઈતરાય છે કે જોયું આપડી કંપની આટલી સારી છે. કે આપ આપણી કંપની એટલી સારી છે ને કે બાર હજાર વાળા સાત હજારમાં આવે. તો હું કહું એને એ ગાંડી છે કે એને ક્યાં મળતું નતું ને એટલે અહીંય અને બાર હજાર વાળી કેમ છોડી ખબર ત્યાં ત્યાં છે ને બધી છોકરીઓ હતી અને તે પેલો જે સર હતો ને એની ઉપર નિયત બગાડતો. એને અડતો ને બેટ ટચ કરતો ને એના લીધે એ છોડી નહી આવેય
હવે એ અડતી હશે તો એ સાહેબ ના બા
એ કઈ ઓછી નહી એ અંદર પસતી જ હશે હા. એ બી કઈ ઓછી તો છે અત્યારે સ હરેશ સર ને નિશાંત સર ને બહુ જ લાડકી બને છે. તો પેલા સમને
કઈ વા તારો કેય મિસયુઝ ના કરી દે.
અનિતા એજ કતી હતી હો બે રિયા તો બે બહુ થઈ રહી છે એમ મને કેતી તી.
હમ
તો મેં કીધું તારે થોડું ધ્યાન રાખવાનું બીજું શું તું ધમકી શક
હમ હાસ તો કે જેવા મુશેની કોમ તમ સાચી વાત છેને.
તો
ના એટલે તમારે નિશસને જો છે કેતાનેમ યુઝ કરીને ના ફેંકી દેખ છે. શું કેવો હા? કોઈની નિયત નું કહેવાય. હલો. હ.
હલો.
હા.
હમ્મ. એ લડકી એટલે બને કે આમ સારી મીઠી બનીને જાય ને પછ એને બધા સારી રીતે રાખે. હ મેન મેન ચાલ.
હા તો તમારે ત્યાં બધું સેલ્સ નું છે પાછું સેલ્સ નું તો તમારું મોઢું નહી દોખતું સેલ્સ કરો તો તમે.
ના કામ તો કરવું પડે ને.
હમ્મ તો હું તમને શું કહ પીસી ના ચશ્મા લાય્ દઉ
અહિયાં લેપટોપ છે બધે
હા એટલે લેપટોપ માં.
પણ પીસી ના ચશ્મા એમ. લાઈી દઈશ અહિયાં એક પગાર આવે ને પછી.
બઉ ના ખાલી હજાર રૂપિયા ના જ આવે. હમ્મ હમ્મ હા.
ચાલલો એક કામ થઇ ગયું કે નોકરી સેટ થઈ રહી છે.
હ ના ના બધા ન ભગવાન હોય.
હમ્મ સાચેત મે
સૂર્યનારાયણ ભગવાન છે ને હાથી ને મણને કીડીને કણ જમાડીને પછી શું એ.
એવું એમ.
હા તમારે છે ને બપોરે મને ફોન કરવાનો તોું શું આખી આખી વાર્તા તમને વાંચીને કહી દઉં. મારા જોવને બાર માસની વાર્તાની કથા છે. ને તે વાંચી વાંચીને તમને સંભળાઈ દઉ.
હો વાંધો નહી તો મને કહી દેવાનું મને બી નોલેજ વધે શાસ્ત્ર જ્ઞાન ન એમ બી મને શાસ્ત્ર ના જ્ઞાન ન થોડો અભાવ છે.
મને તો હજુધી એ જ નહ ખબર કે ધૂતરાષ્ટ કોણ હતા.
જો એની આંખે પટ્ટી બાંધીતી હતી ને એક તોના સોરી ને ખબર. એટલું ખબર કે ગાધારી ના પતી.
ગાંધાારાઈને પતિ તો શકુની મામા કોણ હતા.
એક ગાંધારી નો ભાઈ.
ગાંધારી નો ભાઈ હતો ને મનંદા આવી બી નહી ખબર બોલો અને ભગવાન ની પૂજા કરું.
કઈ નહી ભક્તિ માં સાચ અને શ્રદ્ધા જ મેટર કરે છે કહાનીઓ ન.
ભીમ કોણ હતું એક ક ખબર જ નથી હા પાંચ પાંડવ કેટલા પંડવ હતો.
પાંચ જ હતા હા હા.
પાંચ તો પહેલાં અર્જુન અર્જુનનું નામ ખબર છે.
અર્જૂન
હમ્મ ભીમરાવ આંબેડકર.
હ.
એ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્ટોરી તમે જોઈ કેટલી સરસ છે, એની હમ
કઈ નહી જોઈશું એ તો
હમ.
બોલો તમે
કઈ નહી હવે મારે વાસણ ઘસવાના હજું
એવું તમે આજ મંચુરિયન બનાવશો ને વરી ને પછી તમે આ ઘતા જે હતા એમાં પનીર છૂટું ના પડે
ના પડે ને બાફી દેવાનું આપણેે મોઠિયા બાફીએ ને પત્તર વેલીયા પાતરા
એવી રીતના બાફી લેવાના પનીર કટ
પનીર કટા હું અત્યારે સર્ચ કરીશ હમ
તેમાં તો એક પીસનું પનીર ને દસનું દહી
એવું એમ એટલે પેલા રોટલી બનાવી દેવાની એની પહી એની ઉપર પનીર બબડાઈ એનો રોલ બનાઈન
કોલ બનાવાના હા
ઓકે સમજી ગઈ તો કેવા બન્યા તા
ટેસ્ટી બોવ ટેસ્ટી
હમ.
મેં કીધું એમ ખોયા પનીર આપી દઈએ
વાહ વાહ વાહ બીજું તો તમે ખોબા રોટી ન એવું બધું બનાવો નય
હા માનવ નહી કરાવ તો તારા ફોલ કમ્પ્લીટ
નહી કરા તો એ તો જતો રહ્યો કદાચ
ફ્રેડ ના ત્યાં ગયો ને
હા કદાચ બહાર બેઠો છે. હા હું કરીશ નાની અર્પિતાને પોનાને કીધું તું કે સાંજે કરજું તો હું સાંજે એના જોડે તો પારચ લઈસ ઓકે.
હમ.
કેટના મિનિટ થયા અમારા